હલો હખારે.
બસ.
બસ કઈ ન ચાય બના ને ચાય બી થ નાસ્તો.
નાસ્તા તો કઈ નઈ બિસ્કીટ હોય ટોસ બિસ્કીટ ભાવ મને એટલે તે ખામ
હમ અમે તો વરસાદની સિઝન એટલે ભજ બનવ પડે.
હા તાય વાળા ભજીયા મજા આવી જાય કે હા ગરમ ગરમ ઠંડા પડી જાય તો મજા નઈં આવે ગરમ ગરમ જ હારા લાગે.
હા એજ વરસાદ બી આવતોો રહી જ ને.
ભયા બનાવવાના બટાકા વાળા કાંદા વાળા.
આ વખતે કે કેની મેળમાં મેળા માં ગેલી બઓ મજા કરી આ વખતે તો હમ્મ કેટલી બધી ચકડોળ આવેલી આ વખતે તો જોઈને બીક લાગે એજ હશે કેટલી મોટી પાછી
ચકડોડ ભી એક મોટી ને એના કરતા નલ્લી.
હ, ને પેલી હામ ગોળ-ગોળ ફરાઈ નાખે તેહો આવેલી ત્યાં બહા બારની સાઈટ હતી આ વખતે.
હન, એવું જ અંદર-અંદર બી હતું, ચકડોળ બે ચકડોળ પછી પેલું મોત અંદરની સાઈટે ભી બઉ બધુ હતું ને બારની સાઈટ
ની સાઈટથી બઉ બધુ હતું. હમ, હુ લીધેલું તમે એમાંથી?
મેળામાંથી આ વખ્તે તો બધું કટલરીને લીધેલું. પહી નલ્લો ભઈ સે તેના હારું રમકડા ને એવુ બડુ જીસીબી, ટેક્ટરને
મે આમાં સેને હારું પડે લેવાનું આપડે હાથ માનું ને લેવાનું ગળામાનું ને એવુ નવરાત્રી પર પેરવા. તો સસ તુ ને એવુ બધુ વેચાય. હા, સસ્તું સસ્તું હોય ને સેલવાળું ને હોય. હમ. કે સામાનની વસ્તુ છે. હમ.
હન ઈના બાટલ
લ પહી મસાલાવાળા ડબ્બા. હમ. પહી પેલા કુંડા વીસ-વીસ રૂપિયા વાળા જે છે ન ને તેમાંથી લઈ લેવાનું મજા હારું.
બીજું તો પેલામાં ગેલી કે ની પેલું સાફ વારુ હોય તે?
હા, જોઈલું. જોઈલું.
આગળ નલ્લી હતી ત્યારે જોઈલુ. હમણાં તો જોઈને જ બીક લાગે એટલે ની જાવ.
એ પેલા પેલા જયાર હતા નલ્લા આપડે ત્યાર મેળામાં શેને પેલું સરકસ વાળું ને એ બધુ આવતું.
હન. પણ હવે હુ કરે આ લોકોન મેળામાં
ચકડોળ વાળું ને પઈ પેલું ટ્રેનવાળુ ની આવ ટ્રેનમાં બેહવાનું પાણીવાળી ટ્રેનને બધી એવું આવા લાઈગુ હમણાં.
આગળ સેને ત્યારે પેલા જોકર ના જાદુગર બતાવતા.
જાદુને એવા. હમણાં તો ની જવા દે ને.
બોલ ને એવુ હુસાળે ને એવુ બધું કરે તે જ ને.
હન, એજ એજ.
પેલા આવટા પણ હવે ટો ની આવે. હવે ટો ઓછું થઈ ગયુ હે ને. હમ. પણ આપે આપડે તો હમ મેળો ભરાય ત્યારે તો એક્ઝામ જ ચાલશે એટલે જાવાય ની. માન માંડ એક દિવસ જવાય. દિવસ ના ટાઈમમાં લે લ પહિ તો એક્ઝામ એટલે એક્ઝામ નું વાંચવાનું ભ તો એક્ઝામ ના આગલા દિવસે જાય આવલી વાંચવાનું હોય ગુજરાત ના પણ ફર્યાલી પસી જવા હે ની એમ કરીને ફરી આવલિ
હા એજ કે ની મે બી ફરેલી એક દિવસે અમે દિવસ ગયાલા હવારે ગયલા જલ્દી પહી પહેલા તો દર્શન કરવા ગ્યા પણ ત્યા તો એટલી લાઈન મંદિરે હેડતા હોય એટલી લાઈન તો કલાક નીકળી ગયેલો અમારો તો પહી ભજન ઘાટા હતા બ
બેૈહા
ને પ્રસાદી કાઢીને પછી નીકળીને પહિ ફરેલા અંદર ફરેલા ને બહાર તો પહિ
હમ્મ ને પેલું મંદિરમાં પેલું ચોટાડી તો ચોટાડી જઈ લો કેે નહી વીસ માંગે તે બધા માતાજી પર માતાજીને પાસે છે. એ તો ની ખબર ની જોયલુ ની જોયેલું એવું છે મંદિરમાં છે. બીજી વાર જાય તો સિક્કો ચોટાવાનો ને આપડે કઈ માંગવાનું. શીખ છે ટી તપ પૂરું થ અ વીસ પૂરી થઈ જાય એવું કે એવું મમ્મી કેતી હતી.
હમ.
હ જોવા પડે જાવાને પહી જોવા હમ. આવજે આપડે જાહું નજીક જ છે એટલે. હ.
નદી બાજુ ગેલા
નદી બાજુ
નદી બાજુ તો ની ગેય મે આજ સુધી ની આજ સુધી ગેય જ ની. ની ગયેલી જ નહી મલે આવજેને આપડે જાહું એકાદ દિવસ.
હારુ એ તાનો દેહ ફરી આવહું ને બહુ મસ્ત છે ત્યાં જગ્યા ત્યાં તો ભેલ વેચાયને એટલી મસ્ત લાગે ને તા
લાગે ને તા અને મેં તો ખાધેલી જ ની તે. મકાઈ તા પેલા હે હો મલતી સે હમણા નવુ સરોવર જેવું બયનું તા.
હા. ત્યાં તાની મકાઈ બહુ મસ્ત લાગે એકદમ તીખી તીખી ને તે પછી ચોમાસામાં જ વેચાય હે મકાઈ.
હ બધા કેય કે ની હારી લાગે પણ પેલા કેતા હારી લાગતા હમણાં તો ની હારી લાગે એવું કે મેં ખાધી જ નહી તે હું કેમ.
એજ પેલા છે ને મસ્ત લાગતી એ લોકો એમ મસાલો સારો ને એવો વાપડતા એમ પછી કેવું કર્યું મસાલા થોડોક અલગ કરી લાયખું પેલા વાટીને લાવતા લસણને આદુ એમ હ ને છે ડાયરેક્ટ એલો કો તો પેલી પેસ્ટ જ યુઝ કરે કે હું એટલે છે.
કરે કે હું એટલે છેને ટેસ્ટ થોડોક અલગ લાગે એમ. હમ પણ એ લોકોનું બવ ચાલે મકાઈ વાળું ને છેને ગરમીના સિઝનમાં રસવાળું બો ચાલે.
એજ એજ.
એજ એજ રસવાળું રસ રસ શેરડીનો રસ બી બો ચાલે હે હ બો ચાલે. દી ગરમીમાં. ગરમીમાં તો સિકંજી હો બો ચાલે સિકંજી હો બો ચાલે. બી ચાલે સિકંજી તો મસ્ત એકદમ ઠંડી ઠંડી બરફ વાડી હોય તો. માથું ચડી આવે પણ બહુ ઠંડુ હોય તો.
એજને.
એજને પછી પછી આપડે
ઠંડુમાં પેલું
ઓરેન્જ વાળું આવે તે બનાવે તે હ ઓરેન્જ વાળું નહી ને અમે તો ફાલુદો બનાવીએ. હમણાં તો ઠંડુમાં તો પેલા પેલું જ્યુસ જેવા માલે ખાલી પાણીમાં રેડી દેવાનું ઠંડા પાણીમાંને ચારવીને આપી દેવાનું એટલું જ હવે તો એવું બધું આવી ગયલું અમને તો.
બધું બો નવું નવું
બધું બો નવું નવું આવી ગયું નય હવે હ. સ્ટ્રોબેરી ફ્લેવર સફરજન ફ્લેવર કેરીવાળો ફ્લેવર જાત જાત નું આવી ગયું. ખાલી પાણીમાં નાખો કેવી રીતે બનાવે ખબર કે ખાલી છેને એવું આવે જ તે હા એવું પેલા આપડે કેવું પેલા આપણે ઠંડુ કેવું પીએ તે ટાઈપું જ આવે ખાલી આપણે પાણીમાં જ રેડી દે કેવા
પછી તે પી જવાનું પાણી માં નાખી ને પછી ખાંડ નાખવી ખાંડ લાખવા પડે
મસ્ત લાગે પણ હા
મસ્ત લાગે પણ હા પેલી રસના પીધેલી રસના આગળ બહુ પીતાલા એક રૂપિયા રસના આપતા એ પાણીમાં નાખીને પીતા તે તો હવે તો કઈ જોવા જ નહી મને. એ જ સ્કૂલ માં જ્યાં હતાને ત્યારે પેલું વેચતા બાર સ્કૂલ ની બહાર હમ અમારે હવે ત એક રૂપ રૂપિયા નું પછી પેલ પેલું બોર વાળું ભૂટ ગુટ કે શું કે તે આવતા તે બુખાતા પેલી ચકરીિયા હતા તે બુવ ખાતા રસગુલ્લા ટાઈપ‌ આવતા તે હોવ બોવ ખાધા તેવું તો અમના જોવા બો નહી મ નાલી નાલી દુકાન માં જ જોવા મળ મોટી દુકાન માં હજોવા નઈ મળે. પેલા વિચારતું કે પેલું એક બે રૂપિયા ન એક એજ બ અમાર સ્કૂલ ની બાર બી ચકરી, રસગુલ્લા ને પછી એમ પેલું આંબલી ને એવુ બધું બવ વેચાતું બહુ મજા આવતી ખ આંબો ભૂગળા આવે તે ખાદલો કે નઈ?
હા ખાધેલો
હ ખાધેલો ખાધેલો તીખો તીખો લાગતો હે ને તે? હા એ બોવ મસ્ત લાગતા. પાંચ રૂપિયા ન એક આવતું ત્યારે.
અમણા તે જોવા હોવ નય મલે નાની દૂકાન મા જોવા મળતું હોય પણ ખબર નય હવે.
એમે તો બધું કોઈ ખાઈ જ જેવું નહી એમ પેલા જે મજા આવતી ને ખાવાની એમ
એવું કઈ મળે ન હમણાં પછે ખ હ યાર તે તો બ મસ્ત બહુ મસ્ત લાગતો પણ હમણાં નહી મલે તે.
તે પેલા પેલા એ જાયના લ નાલી દુકાન પેલા ફેરિયા વાળા જવાની વેચવાની ગઈ એ લોકો
ફેરિયા પણ આજુ કેવું જોયું યાર બહ મસ્ત લાગતી ફટુસ કે હું કરતા કેતા તે ફટુસ એને જોયું હ એું ક હતું હમણાં તો નહી મળે જોવા..
પછી પેલો આવતો ખબર પે પેલો વાટકા રે વાટકા અને સોસ બી અંદર થી નીકળે.
બી અંદરથી જ નીકળે હહહ એતો હજુ હોય નીકળે હજુ હોય નીકળે
એવું કે મેં હમણાં નઈ મળ્યા અમારી ઘેર બાજુ એ ન મળ્યા
અમતા તો નવા નવા જાત જાત ના વેફર નીકઇડા છે.
પેહલા ના લડાતીયરે પેલું વેફર માંથી નીકળે ની ગઈ રમાનું ને એવું બધું?
આ આજુ હ ત પેલા દડજમે પછી પેલું ફરવાનું ભમડો જેવુ તે નીકળે ને હ અનકેતે હ આવડે ને મજા આવે ફરાવાની, બંગલી ફરાવે તેમ ફરાવ્યા કરવાની. તું જાણે એમ તને પરાઠા એમ ભમરડા બે ત્રણ જણ એમ હાથી ઠોકાઈ ઠોકાઈને પેલા કરતા પાહિ માારી જાય તો પહિ બો મે પેલું ફરાવેલું કે નહી પેલું સ્કેનર કે હું કઇ આવે તો સ્કેનર જ
સ્પિનર, સ્પિનર.
સ્પિનર સ્પિનર. તે બહું મજા આવે ફરાવાની તો એક આંગળી પર.
ફરવટી ને એક આંગળી પરથી બીજી આંગળી, ને બીજી પરથી ત્રીજી આંગળી આમ ગ ફરવટી મે. મ
બો મજા આવતી, હમ્મ હ ને પસી પેલું પેલું પેલું રમમાના આવેય તે પેલું પાસ ફ એ બધું ગુચ્ચવેલુ હો ને હિધૂ કર તેને હું કેવાય?
પેલું પેલુંને કલરિંગ કલરિંગ હોય ને પહી કલર કલર હરખા ગોઠવાના
હ હ હા નામ મને હો નહીં યા દિમાગમાં સે પણ ઈ મોડા પણ મલે પહી પેલુ હો બો ર પેલુ બ બનાવતા પેલું વાયર આવે સ્કૂબી આવ કઈ હ તે હા તેવું હો હમતા ની મલવા કલાકાર બો બનાવતા પેહલા બનાવતા જ ની આવડી રેહવાતું હતું પછી બીજા ને જોઈ જોઈને આવ
મેં બી જેમ તેમ જેમ તેમ હિખેલી, બધા ચોરસ બનાવતા ને મેં ઊંધી ઊંધી છે ને મેં ગોળ બનાવતી મને એવી આવડ
ગોળ બનવતી હ ગોળ હ બનતુ જ ને પણ ચોરસને ત્રિ કોણ ને એવું બનાવતા આવડવું જોઈયે. હમ્મ. હમ્મ. ને પે હમણા હમણા તો હ ને એ હ એવું નીચે નું પેલું એવું તમે ની બનાવી જોઈલુ પણ બીજું બધું આવડતું.
હમ્મ, નાનલા હતા ત્યારે મજા આવ
કુલમાં હ અવે તો કંટાળા આવે. પણ સ્કૂલમાં જાય ને જાત જાત નું હીખેલું અમ પેલું દોરા થી મુગના મુ મોર ના પગ ને એવા બનાવતા. પછી જાત જાત દો પેલા દોરીથી હાથથી પેલુ બનાવતા ઘેર ને એવું બના
હ, અમે અમે બી ટાવર ને એવું બનાવતા પેરો દોરો તોડીએે ને પછી ટેન થી ટાવર બનાવી ને પછી અમે તો અમે હું કરતા મકરસક્રાંતિ પર પેલા મંજાય લાવેને પેલી
હ હ.
કરી કોનો દૂરો પાકો એમ તો તે ડોરો તોડીએ એમને પછી બી પેલું હાડ કરીને ને ખસેડી ખસેડીને જોઈએ, જેમને તૂટી
જેનો તૂટી ગ્યો તેના દોરો કાચો એમ કરીન બો રમતા અમે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
આંગળી હ કપાઈ જતી પેલા દોરો માંજેલો હોય તો
હા એજ કે કપાઈ જા તુંને લોઈ નીકળી આવ તું કે
પતંગ ચોગવાની કેટલી મજા હતી એકબીજા ને કાપવાની લૂટવાની ને દોડવાની ને બહુ મજા હતી આકાશમાં ઊચે ઉડવાની હમ્મ અમા ઉડાવે કા
હમ્મ.
સારું ચાલતો હાર ચાલ હમ્મ